હાલો,
હા,
હાલો,
કાઈ નહી બેઠા છીએ, હા.
જમી લીથુ?
ના, બાકી
બાકી છે, એમ કેમ હજી. હા, બાકી છે હજુ નાવનું મા બાકી
ઘર ણા બધાં શુ કરે?
તમાર
કાઈ નહી બેઠા છી.
હમ્મ શુ બનવું જમવાનું.
હમ્મ ભિડ ચાક ને રોટલી.
તમારે હા બનવું?
હમ્મ
તમાર શું બનવું?
ગવાર નું શાક
હા
ગવાર નું શાક અને રોટલી, હમ્મ
ફરવા બરવા ગ્યાતા?
હા,
ક્યાં
વાતાવરણ હવે વરસાદ ન થઈયું ને ચાલુ
હમ્મ વાનગી કઈ બનાવી તું?
ના
કેમ
હા હા કેટલા વાગે જમવાનું બધું કર? જમવાનું બધું કેટલા વાગે કરું
થઈ ગયું શાક
બેસી જવાનું એમ
હા
પછી જમવાનું કેટલા વાગે
અમા જમીશુ
હમ્મ હમ્મ હમ્મ તો તમે ભી શુ કરો
હમ્મ
જમને શું કરો
હા એની
કઈ
હા
હમ્મ એવું કઈ
ના અમ હાલ તો નઈ જોય કેમ કે વરસાદ ની ચાલુ હોયને કે
હમ્મ
તમારી
હ માર બે એવું તો રહી જને આવ તોું કઈ નઈ
હમ્મ
હમ્મ હા દિવસ શું બરોબર છે આખો દિવસ
કોણ
નામકરણ
કામ તો હાન કોઈ નહી કઈ ખાન બનાનું બનાઈન પેલેસ હ બધા ખાઈ લે એટલે અમારા હસબેન્ડને બંને પછી ઘ ખાઈ લએ છીએ
હમ્મ બરોબર હમ્મ બ ચાલુ છે
હમ્મ
વ ચાલુ થેલોય
શું
વરસાદ
ના હા તો બંધ
બ હમ્મ હ હ ચાલ રહી ગયું ચીમસુ એટલે વરસાદ ચાલુ રહેવાનો
હા
એ જા હમ્મ
બીજું કોઈ નાવાજુ હોય તો કે
ના માતા ન સીયલમાં
હા
જનરલ નોલેજ એ કરો એવુ કઈ કરો હા જ નોલેજ સ્ટડી હોય
ના એવું તું કઈ નહી
સ્ટોલિન માન આગળ ન તૈયારી કરવા
ના કઈ નહી હાલતું તમાર ચાલુ શે
હા
તમારે ચાલું શું
હ મારે પસે ગધું હમ્મ હા મારે પર ગણ હમે લું કેલું મને
અમે બાર પાસ કરી કોલેજ ને કરી તમે કેટલું ભણે
હમે બાળભસ જ ર હા એ શ જ મળ આગળ બડવું પડશે મળવા નિ મણને કડી
હા
હમ શ હા બું હા હા
હા બીજ
તમારે હવે આગળ કઈ નહી કરવું એમને
હા
આગળ કઈ ન કરું એમને સ
ના હ કંઈ નહીં કરું
બબ હમ